હલો. હેલો. અવાજ આવી રહ્યો છે.
હલો.
હેલો. હા.
હા બોલો બસ મજા આતા મે.
એવું ઓનલાઇન શોપિંગ અનુભવ વિશે બાત કરે જાય રહે છું. ઓનલાઈન શોપિંગ એટલે આજે આપણા આ જેન જે જનરેશન માટે બહ સારું એમ ક તો. ખાયલા કારણ ક તો ચ. ઓનલાઈન શોપિંગ એ આપણા માટે ખુબ જ ઉપયોગી બની છે કારણ કે પહેલી વાર આપ. સમય બચત કરે છે અને. ઘણી બધી વસ્તુ લેવાવામાં આપને સરળતા રહે છે મારો મારો ઓનલાઈન અનુભવ જણાવો તો મારા માટે તો ઓનલાઈન શોપિંગ એ ખુબ જ મહત્વનો ભાગ છે કારણ કે કે મને આજ સુધી ખુબ જ ફાયદા કરાવ્યા છે. તો તમારું શું માનવું છે એના
હા. હા, એ તો જ છે મારા માટે પણ એ ખુબ જ ફાયદાકારક છે, મારા માટે જ નહીં પણ એમ બધા માટે. જે ફાયદાકારક છે કારણ કે કોઈ પણ વસ્તુ આપણને. જોઈતી હોય તો આપણને વાહનની સુવિધાની હોય તો પણ આપણે ઓનલાઈન મંગાવી શકીએ છીએ અને આપણે મેળવી શકીએ. જેમ કે બિન્ટકીટ જેવી સુવિધા. જે આપણને તરત પંદર-વીસ મિનિટમાં આપણને પોતાનો જે મગાવી હોય એ મળી શકે છે, હવે તો શાકભાજી. આપણને બધું જ મળવા લાગ્યું છે, એટલે આપણેે બહુ દૂર જવાની પણ જરૂર નહીં હોય, ઘરે બેઠા આપણને બધું મળે. રહે છે, એમ થોડું સેફ્ટી વાળું પણ છે એટલે ભરોસો સફળ થાય.
હા, બહુ સાચી વાત છે. બ્લિંકિટ જ નથી. પરંતુ અહીંયા ઘણી બધી એપ્લિકેશનો છે, જેવી કે ઝેપીટો થઈ ગયા. આ બધી વસ્તુઓ એમ કે તેમાં બધી વસ્તુઓ મળી રહે છે, ઓનલાઈન. હા, ને તમે કીધું શાભજી વગેરે વાહનમાં તો મળી છે, એ ખુબ જ સાચી વાત છે અને એમાં કેવું કે આમાં ઘણી બધી ઓફિસો પણ હોય છે. અમુક પલી પેલા ત્રણ ઓર્ડરમાં એટી પેસેન્ટ ઓફ, સેવન્ટિ પેસેન્ટ ઓફ એવું જેના કારણે એના ગ્રાહકો એના તરફ આકર્ષાય છે, અને ઝેપટો છે. એની સુવિધા પાણી કેવી ઝડપી હોય છે, દસક મિનિટમાં લોકો પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે. તો તેથી બધા માટે ફાયદાકારક છે.
હા, ફાયદાકારક તો છે જ બધા માટે. કોઈ પણ કોઈ પણ વસ્તુ આપણને ઈમરજન્સીમાં જોએ તો આપણેે તરત મેળવી શકીએ છેીએ, અને કોઈ પણ કષ્ટ વગર આપણને ઘર બેઠા મળી જાય છે.
અને આજકાલ ઓનલાઇન. કરવા તો એ ઘણા બધા ફાયદા છે, કેમ? આજે તમે કોઈ પણ દુકાનમાં ખરીદી કરવા જાવ, કપડાંની ધારો કે તો અંદર ઘણા બધા કપડા ઓ છે, કરે છે. તો ઘણા બધા પાણીને પણ આપણને જો વસ્તુ મળી હોય. કડાવે છે કે નહીં, તમારે લેવું જ પડશે ને? એક આપણા માટે સારી વાત એ કહેવાય. આપણે જો ઓનલાઇન શોપિંગ કરી. મંગાવીએ તો આપણને જોઈએ તે એવું મળી રહે. અને આપડે ઘણી બધી વસ્તુ તેના પર જોઈ પણ શકીએ છીએ. તો એ આપણા માટે સારી વાત છે એવું કેવાય એમ તમને શું લાગે છે
હા, હા, બિલકુલ સાચી વાત છે.
હમ, આજે ઘણીબધી સુવિધા. તે ફ્લિપકાર્ટ, એમેઝોન અને મિશો અને બધી સુવિધા આપણને ડિસ્કાઉન્ટ આપ છે મોટા મોટા ડે આવે છે એમેઝોન માં મોટી મોટી ઇલેક્ટ્રોનિક એવો થઈ ગયો મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન હો ડિસ્કાઉન્ટ એઈટી પર્સન્ટ અઠવા ટ્વેન્ટી મને તો નથી લાગતું કે એ બધ ઓફલાઈન સ્ટોરમાં મળી રહે તો તે માટે મને તો એવું લાગે છે કે ઓનલાઈન શોપિંગ સારું છે.
હા સાચી વાત છે તમારી અને બધા તહેવારો પર પણ એમાં ઓફ હોય છે ઘણી બધી ઓફ હોય છે. જેથી બધા ગ્રાહકો ઘણી બધી જેમ કે દિવાળી છે રક્ષાબંધન છે તો બધા તહેવાર પર એમ ઓફ હોય છે જે થી બધા ગ્રાહકો અટરેક્ટ થાય છે અને બધી વસ્તુઓ લે છે.
હા આજે તમને ખબર હશે તો આજે એક લિંક આજે ઘણી બધી લિંકો શેર થઈ રહી છે. જેમ કે ઇન્સ્ટા પેજ ઉપર ફેસબુક પેજ ઉપર ઘણી બધી એવી લિંકો શેર થઈ રહી છે જેમ જેમ કે મિશોની ફ્લિપકાર્ટની એમેઝોનની અ મિંત્રાની વગેરે લિંકો શેર થઈ રહી એ લિંકમાં એ છે કે આપણે જો ટચ કરિએ તો આપડે ડાયરેક્ટ એપ્લિકેશનમાં પોચી જાયએ એવું આપને ખાલી શો કરવામાં આવે છે પરંતુ એ સાચામાં સાચી વાત તો એ છે કે એ સ્કેમ હોય છે કારણ કે આપડે જો તે એપ્લિકેશન પર ક્લિક કરીએને ડાયરેક્ટ જો તે લિંક પર ક્લિક કરીને તે એપ્લિકેશનમાં ઘૂસીએ છીએ તે આપણા માટે જ કેમ છે કારણ કે એવી લિંકો બનાવવામાં આવે છે જેમાં બેથી ત્રણ હજાર રૂપિયાનુ વસ્તુ આપને પાંચસો છસો માં બતાવે છે તો ઘણા બધા માણસો તેની લાલચમાં આવીને અ બે હજાર ત્રણ હજારની વસ્તુ છસો સાતસો માં જ છે ને આમ કલીને ખરીદી લે છે પરંતુ એપ્લિકેશનમાં હોતા જ નથી પરંતુ તે બીજી વેબસાઇટ માં હોય છે તે પેમેન્ટ ઓનલાઇન જ કરવાનું હોય છે જેના કારણે ઘણા બધા વ્યક્તિઓ લાલચમા આવીને ઓનલાઈન પેમેન્ટ કરી દે છે કે ચાલો ને સામાન તો મળી જ જશે ને શુ ફરક પડવાનો છે એમ કરીને પરંતુ આખરે તે લોકોને સામાન મળતો નથી અને તે લોકો જોડે કેમ થઈ જાય છે. તમારે શું માનવું છે આ સ્કેમ પર
હા એ તો સાચી વાત છે મારી જોડે પણ એક વાર થયું હતું પણ પછી એમાં તો કઈ થાય નહી એટલે જે બધી બ્રાન્ડેડ બધી છે મીશો, બ્લેન્કીટ ને એવા બધા પર જ ભરોસો કરી શકાય. આવી વેબસાઇટ પર ના કરવું જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે. અને હજ ઘણી બધી એપ્લિકેશનો મારા ફ્રેન્ડ એ એવું જ થયું હતું એક અ તે્યાના એક લિંક પર ટચ કરીડ ઇન્સ્ટાગ્રામની પેજ ક તો લીલન શર્ટ આવ્યા બે હજાર ના ચાર શર્ટ હતા લીલનશટ. તો એ લીલન શર્ટ પડશે તમે એને ઓનલાઈન ઓર્ડર કરી અરે હું તવ એ આવતા ઓર્ડર જોયયો તો. એને ખબર પડી કે ખાટેલું જૂનું. કઈ કામ નુ નહી સ્વેટર એક પેક કરીને આપી દીધું. એના જોડે આમ મોટો એક સ્કેમ થઈ ગયો હતો. તો મારું તો માનવું છે કોઈ વેબસાઈટ પરથી આપડણે ખરીદવું નહી જોઈએ. જો તેની વેબસાઇટ એકમ બ્રાન્ડેડ હોય તો જ આપણે ત્યાં. થી લેવું જોઈએ બાકી પ્લેટફોર્મ પર એવા જ છે ને જેવા કે. એમેઝોન, ફ્લિપકાર્ટ મંત્રા, મિશો એવા પ્લેટફોર્મ પરથી ખરી ન શકાય કેમકે એ ટ્રસ્ટેડ છે. તો તમારે શું માનવું છે.
હા બિલકુલ સાચી વાત છે.
આજે હ- અ ફ્લિપકાર્ટ, એમેઝોન ને એ ઘણાના ઘણા બધા ફાયદા પણ છે ઘણા બધા નુકસાન પણ છે જેમ કે અ તમને કોઈ વસ્તુ ખરીદી હોય ત ફ્ થી કે એમેઝોન પરથી પરંતુ તે તમને સાત આઠ દિવસ પછી એવું થાય કે નહી ગમ. કે આમ ત એવું થાય કે ગમ તો. ત્યારે તમે તેની રિટન પોલિસી પણ આવે છે પરંતુ તેનું રિટન મળ હોય છે. એ તમે તેને સાત થી આઠ દિવસમાં જ રિટર્ન કરી શકો છો. પછી રિટર્ન પોલિસી આવતી નથી. પછી તમને ગમતું હોય કે ના ગમતું હોય એટલે તમારે જ રાખવું પડશે. તો એ ક્યાક કઈક આપણા માટે ઘેર નુકસાન છે કારણકે. જો આપે દસ પંદર દિવસ પછી પણ આપણને લઈ ગમું હોય. તો આપણે ઓફલાઈન સ્ટોરમાંથી જો ખરીદી હોય તો આપણને સરળ તા થી બદલી આપવામાં હોય છે કે. આમ. કાઇ ની તમે આમ બ ત ઓનલાઇન ખરીદી સાત દિવસમાં રિટર્ન ન હોય તો તમારી રિટર્ન પોલિસી કેન્સલ થાય છે અને તમા. પાસે રિટર્ન થતું નથી. તો એ આપડા માટ ગેર નુકસાન છે તને શું લાગે છે.
હા એ તો બિલકુલ સાચી વાત છે. આપણને નહી ફાવતું હોય આપણને નહી ગમતું હોય તો ઓર્ડર જ નહીં કરવાનો ક્યા તો એ નજીકની દુકાનમાં જઈને લઈ લેઉું છું.
હા બિલકુલ સાચી વાત છે અને આજે આ બ્લીન્કેટ, ઝેબટો, ઇન્સ્ટ્રામ જે એપ્લિકેશન ના લીધે આજે આપણા ઘરે કોઈ પણ મહેમાન આવ્યું હોય કે કોઈ પણ આ રહેવા આવ્યું હોય. કે તે લોકો માટે આપણા ઘરમાં સુવિધા ઉપલબ્ધ ના હોય. આપણે તરતથી આપણે સુવિધા ઉપલ્ંધ કરાવી શકીએ છીએ એવું મને લાગે છે કારણ કે. ઘણી વાર એવું હોય છે કે આપણા ઘરમાં. ખાવાનું બની ગયું હોય છે પરંતુ લિમિટેડ પર્સનનું બન્યું હોય છે. તો આપણે તે લોકો માટે અથવા કઈ નાસ્તો પણ મંગાવો હોય તો પણ એવું આપણે સરળથી મંગાવી શકીએ છે. કેમ કે તે મેં કીધું ને આગળ પણ કે એની ઓર્ડર ડિલિવરી ખુબ જ સરળ અને ખુબ જ ફાસ્ટ હોય છે કારણ કે એ આપણને દસન લમાં આપણને આપી શકે છે કોઈ પણ વસ્તુ દ બ લમાં તેથી આપણા મહેમાનોને કે કોઈ આપણે કોઈ કોઈને પણ કઈ પણ કરવું હોય નાસ્તો કરો હોય જમાડવા માટે શાકભાજી ના આપણે તરત જ મંગાવી શકીએીએ એવું લાગે છે મને તો
હા સાચી વાત છે
હા તો આજ રીતે આપણે નવા નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહ છે
હા સારું
હમ